હલો હલો હા ફરી આવ્યા દ્વારકા
હલો હા છે મારાજી હા જ માતાજી.
જય માતાજી દ્વારા ફરી આવ્યા?
હા હ
કેવી મજા આવી નઈ આપણને તો દ્વારકામાં
હા બહ મજા આવી
હાલો
હા
શું તમે રુકમણી મંદિર વિશે કોઈ માન્યતા કે પ્રથા સાંભળી છે હ
ના હો અમે દર્શ કર્યા હતા શું કઈક હતું તો ઘરું શું કેતા હતા તમે પાણી નું દાન આપવાનું મહત્વ
હા ત્યાં કઈક વાર્તા છે ને કથા જૂની ઋષિ નો શ્રાપ છે એટલે ત્યાં કોઈ પણ જે પણ પાણી નું દાન કરે ને તેમને પિતૃઓ ને શાંતિ મળે છે ને એવું વધું છે પણ શું અડધું તો સ્કેમ જ હોય છે ત્યાં નકરો બે બે હજારથી તો દાન ચાલુ છે
હા તમે આટલા નું દાન કરશો તો તમારા પિતૃ એમાં એવું છે આટલું દાન કરશો તો તમારા પિતૃને દાન જશે આટલું દાન કરશો તો તમારા પિત્રો ને આટલું દાન જાશે કેમ જ છે જોકે મંદિર
તું હશ સ્કેમમાં જોય સાચી વાત છે
આટલા મોટા મંદિર માં વધારે પડતા સ્કેમ જ ચાલતા હોય શું દ્વારકાધીશ ના મંદિર માં પણ લા નો તમે ચઢાવો કરો ને આટલા આપશો તો તમને સૌથી પેલા દર્શન થશે ને એવું બધું
મંદિર તો સારું છે જગ્યા પણ બહુ જ સારી શાંત વાળી છે પણ આ લોકો બધાય છે ને તે એને રોજગારની રીતે
હા ધંધામાં ફેરવી નાખ્યું છે
હમ મંદિરમાં તે દર્શન સારા છે, મંદિર સારું છે. પણ પસાદી તો દ્વારકાધીશ ને અડવા પણ નથી દેતા તો આપડે ખરીદવાનું પાંચસું
હા એ તો એજ થયું સીધું લઈને નીકળી જવા આમ દર્શન કરીને દર્શન કરવા પણ પાંચ મિનિટ ઉપ ઉભુ નહીવાનું ચાલવા
હા હા ઈતો બઉ જ અને ફોટોગ્રાફીમાં ને એવી રીતે પણ ફોનું એનું આવું કોઈ દૂર થી આવી હોય તો એને પોતાનો ફોન ઈ ક્યાં રાખ ફોન એક જાત ની કિંમતી વસ્તુ કેવાય ને કેટલું રિસ્ક ગણાય વસ્તુ માં એવું એમને નાનુ
હ અને એ પણ લોકરમાં રાખ રાખી દેવા એ શું કહેવાય કે ત્યાં થી ગાયબ નય થાય
હમ્મ એજ ને એક જાત નું રિસ્ક જ કેવાય ને કોનો પર ભરોસો કરવો કોના ઉપર નઈ એક ભેગા ઘણા લોકો ગયા હોઈએ તો આપણે ક્યાંક ફોન મૂક્યો હોય તો તો શું ભરોસો કે આપણને પાછો મલશે ને એવી
અને પાછા બધા ને ગોતવા તો ખરા ને વગર ફોન થી આપડે ગોતી કેમ શકીએ બધા આગા પાછા થઈ ગયા હોય નાની ઉંમર ના હોય
ત્યાં ને હા પોલીસ એક સિક્યોરિટી તો હોય જ છે, તો પછી ફોનથી કોઈ ફોટા પાડીને ટાઈમ વેસ્ટ કરે કે ભીડ કરે તોઈ પોલીસ વારા બધું સા ધન કરી શકે એમ હોય જ છે, છતાં પણ એ લોકો આવું કરે છે, કે ફોન નઈ લઈ જવાનો ને આમને તેમને એ બધી ખોટી વસ્તુ છે. ઈ એક વસ્તુ નો તમે બાકી કી આખું દ્વારકા તો એકદમ મસ્ત સ્પિરચુલ સ્પિરચુલ રીતે બો સારું છે શાંતિ મલે એવું જ છે
અને આમ બી બીજું કઈક શોપિંગ માં ને એમાં પણ બો એ ટેન સીવુ ચારે બાજુ
હા કારણ કે શું એ લોકો આગળ એક ઈજ વસ્તુ છે વેચવા માટે ને બહાર થી લોક કો આવે એટલે એમ થાય કે કઈક યાદ રે યાદી રે એટલા માટે લોકો ખરીદે તે કંઈક નું કઈક અને આ લોક કો ભાવ વધારે ને વધારે રાખે સામાન્ય નો વસ્તુ પણ ત્યાં બસો થી પાંચસોથી ચાલુ થાય છે બો ખોટું છે
બાળકો ના રમકડા હોય કે ભગવાન ના વાઘ ઘા હોય કે સમથિંગ જે લેવું હોય આપડે એ લોકો વો આમ ભાવ એટલો બધો રાખે ને આપને એમ થાય કે એના કરતા યાદી શું લેવી અયાથી
પાસ ગોમતી ઘાટ બો સરસ છે યા એમ સરસ ઓ હા
એમ તો કઉ છું પ્લેસ તો બઉ જ સારો દિલથી મનને એકદમ શાંતિમલે એવો છે પણ જો આ લોકો એ બધી વસ્તુઓને રોજગારમાં એવી રીતે ફેરવી નાખી છે એટલે બો જ આમ અર્થમાં જ લઈ લી છે અર્થતંત્રની ઓલી રીતે જ છે તો શું સામાન્ય માણસ ને જવું હોય ને તો એમ ને મોંઘું પડી જાય
સાચી વાત છે જમવાની બાબતમાં પણ ગમે કેટલા રેસ્ટોરન્ટ અમે ગોત ત્યાં અફોર્ડેબલ તો કાઈ જ ની અમે કેમ કે વીસેક જણા હતા આપડે લોકો તો ત્યાં થોડુંક અફોર્ડેબલ તો આપણને જોય
હા એતો છે, જ ને હાલો. હાલો. તમારો અવાજ નથી આવતો હાલો. હાલો.